હા. અમ કોબા હતા? ગીગા હતા.
ના ના, ના ના બસ જાગી છું સુઈ ગઈ તી. પણ જાગી તમાર ફોન મેં પેલા ઉઠાવવાની કોશિશ કરી પણ નતો ઉઠાવાતો ખબર નઈ કેમ.
બરાબર છે.
બોલો.
તો બીજું કેવું ચાલે છે? શાંતિ ભણવાનું નોકરી ધંધા?
એજ હવે આ ઇન્ટર્નશીપ ચાલુ એટલે આ અડધી જોબ જ કેહેવાયને કેટલી બધી જવાબદારી હોય ઇન્ટર્નશીપમાં તો પૈસા ઓછા અને કામ વધારે હોય.
તમે શેમાં તમે શું ભણ્યા છો?
મારે એન્જિનિયરિંગ આઈ ટીમાં કર્યું મેં.
બરાબર.
તમે?
હું તો બોટનીમાં બેચલર કર્યું.
બરાબર હમ. અને તમે તો કઈ ક્લાસીસ કરાવો છો ને.
હા હું ટીચર તરીકે જોબ કરું છું.
બરાબર હમ કયા સ્ટાન્ડર્ડ ના છોકરાઓને ભણાવો તમે.
છથી બાર
બરાબર હ.
ચાલે છે અત્યારે? બોલો.
બોલો બોલો.
એજ કે અત્યારના છોકરાઓને પાપા માથાજીીક બહુ છે ભણાવતા ભણાવતા નાકેદમ આવે.
હમ સાચી વાત છે તોફાની એ લોકો બહુ હોય. એ લોકોને સમજાવવા પણ બહુ મુશ્કેલ ઉકેલ
અરે એમનો એમની જોડે એમના જેવા નાના છોકરા બનવું પડે ને એ જ અઘરી વાત છે.
હમ સાચી વાત. પણ શું કરીએ એક તો અતારના છોકરાઓને પાછું કશું કહી દઈએ તો પાછું ખોટું લાગી જાય તો આવવાનું બંધ કરી દે.
હા ઘણા એવા કેસ જોયા છે ને મેં કે એમને સખ્તાઈથી ભણાવવા નહી એમને કઈ કેવાનું નહી એમને લેસન નહી આપવાનું એ કેમ કરવાનું તો આપડે સારા અને તો બીજા દિવસે તો આવવાનું જ બંધ કરી. તેને બાપ પણ એવું જ કે છે હવે કે મારા છોકરાને લેસન નહી આપવાનો.
પહેલા ના જ એવું રવિંદ ન. પેલાના મા બાપ તો એવું કે કે તમે તમાર મારો છોકરો તમારા છોકરા બરાબર એને મારજો શીખવાડજો અને મોડું પણ થશે તો એ ચાલશે અતાર તો સેજ મોડું થાય તૈયારી મા આવી પકે. ક્લાસીસ પર કે કેમ મળું. થયું ને. કે કે્યા તમે આ કાલા ને આવું કરી. તું એવું બધું કમ્પ્લેન કરવા મળશે.
એટલે પેલાના જેવું ભડતર પણ નથી રહ્યું આપણેે આનું પડતર થોડું ઈઝી થઈ ગયું છે આમ જોવા જઈ ને તો આપડા જેવું નથી આ લોકોને.
હાચી વાત.
હા પણ થોડું અંગ્રેજી મીડિયમ વાળાને થોડું અઘરું પડે બાકી તો વાંધો નથી આવ્યો.
સાચી વાત છે. સાચી વાત પણ અત્યારે કેવું છે કે પહેલા તો તમે ઓછું ભણો પણ એ એ ભણતરની વેલ્યુ થતી. અત્યારે બહાર. પણ અત્યારે તો તમે છોયને ડિગ્રી પણ લઈ લીધી ને તો પણ એ કેવું કે ડિગ્રી. ની કોઈ બહુ વેલ્યુ નહીં પહેલા તો ગ્રેજ્યુએશન તમ કમ્પ્લીટ કર્યું ખાલી બાર કમ્પ્લીટ કર્યું તો પણ તમારા માટે નોકરીઓ સમેથી બોલાવા આવતા હતા અને અત્યારે આપણે લાઈનમાં ઉઊભું રહેવું પડે એટલું વધી ગઈ છે ડિમાન્ડ
એ તો વાત સાચી છે મેડમ પણ અત્યારે કેવું છે પહેલાના જમાનામાં ખાલી ને ખાલી પીટીસી કરી લેતા હતા ને તો પણ એ લોકોને ટીચરની જોબ મળી જતી હતી અત્યારે તો તમે ગ્રેજ્યુએશન પૂરું કરો બીએડ કરો પાછો માસ્ટર કરો ત્યારે કંઈક સારી એવી જોબ મળે છે પાછી ટેટ આપો ટેટ ટુ આપો
સેટુ આપો બરાબર છે પણ આ બધું કારણ શું સરકારી સરકારના જ નિયમો દ્વારા આવું બધું થાય છે એ લોકો જો થોડીક બહાર ભરતીઓ બધી વધારે બહાર પાડે ને તો આવી બધી શક્યતા ઓછી પછી એવું કે કે આપણા જ દેશના બાળકો જે છે આપણું ભવિષ્ય ઉજ્જવળ નહીં કરતા અને બહાર જવા માટે પ્રેરિત થાય છે પણ જાય જ ને આપણે જ આપણા જ દેશમાં જો આવી ફેસિલિટીઓ બધી ઓછી જોવા મળે બિચારા છોકરાઓ બધા કેટલી મહેનત કરી કરીને એમના બેચલર્સ પૂરા કરતા હોય એન્જિનિયરિંગ મેડિકલ એમાં અને પછી કેવું મેરિટ લિસ્ટ હોય કે આવા લોકોને લેવાના આટલા ટકા હોય તો લેવાના એમ અને જોબોમાં તો એકદમ ફુગાો જોવા મળે હે શું કેવું તમારું પછી એવું કે બહાર પણ બહાર જાય જ ને બહાર જો પ્લસ ગમે તે સ્ટુડન્ટ હોય એ પોતાની કોલેજ સાથે સાથે એમને પાર્ટ ટાઈમ જોવાબ અલાવ કરે હું તો કહ ગમે તે કરે છેવટે ક કચરા પોતું વાસણ કેમ નહી પણ એમને પૈસા તો ચ છે ને અતાર પૈસા વગર કશું છે નહીં
એ તો છે એનો ભણતર તો બહાર જવું હોય એને તો કઈ છે જ નહીિ બાર માટે તો નવેસર થી નવો એકડો ઘૂટવો છે
ઉટવો પડે સાચી વાત છે
અને હવે તો એવું બધું શિક્ષણ પદ્ધતિઓમાં પણ ફેરફાર આવ છે કે જો દસમા ધોરણમાં ને બારમા ધોરણમાં દસમા ખાસ કરીને દસમા ધોરણમાં જે છોકરું નાપાસ થાય છે ને તે ફરી વાર પરીક્ષા આપી શકે છે ને પછી નવા ગુણ જે આવશે ને એમાંથી સૌથી વધારે જ હશે ગણાશે તો આપણા વખતે તો પદ્ધતિ હતી જ ને આપણા વખતે કેવું હતું કે એક વાર પાસ થયા તો થયા બાકી ફેલ
હય હચી વાત છે હમ એટલે પેલું કેવું કે આવા બધા નિયમો કરે હવે અમુક લોકો માટે સારું બિચારા કોકને તક મળે પણ જે રખડી ખાવા વાળા છે તો રખડી જ ખાય એ તો પછી જે ભણતા હોય એ ઉપરથી ના ભણે કે ચલો આપણા માટે તો બીજો આપક્્ન છે ખે જવેેમાં આવું કરી દઈશું
એ લોકોને મનમાં હવે બંધાઈ જાય છે કે ભાઈ આપડણે વારની તો બીજી વાર તો છે જ ને
હમ સાચી વાત પણ સરકારે એના પાછળ તો કંઈક ન કંઈક બિચાર્યું હશે કે બિચારું કોઈક છોકરું અસલમાં જ ભણવા વાળું હોય તો એનું વરસ એટલે તંથી બગડે નહી આખું વરસ એના લીધે આ કંઈક નિયમ કાઢ્યો હશે એમ
એટલા પહેલા નિયમ એવું હતો તો કે કોઈ એક વિષયની એક્ઝામ આપી શકતા તા પણ હવે તો બધા વિષય માટે લાગુ પાડ દીધું. એમાં વધા પડતા છોકરાઓ ડિપ્રેશન લાવે છે અનેને કંઈક કુલ્લુ પગલું ભરે ને એના કારણે.
તમે ટીચિંગ ફિલ્ડમાં ને એટલે આવું ત નવા નવા નિયમો ની ખબર હોય એમ.
હા.
બરાબર પણ જો ને અતાર આ લોકોને કશું અતારના બાળકો કશું ભણતર નું મહત્વ જ નહી રહ્યું.
ના જરાય નહી.
કે શું છે ભણવાનું આ તે એમને મા બાપ ને એમને સમજાવીને કમ્પ્લીટ કરવા જોઈએ. કે ના તમે ભણો. તો જે જે બાળકો ભણવા હોશિયાર છે એમની તો કોઈ વાત નહીિ પણ જે લોકો આ નવું નવમું ધોરણે પાસ નહી કરતા અને પછી ભણવાનું બંધ કરી દેવા એમની જિંદગીમાં એ લોકો શું આગળ જઈને કરશે એમ. અત્યારે તો બાર બાર પાસ તો મામુલી દસ માં જ એવું થઈ ગયું છે એમ. તો પછી એમને નવ પાસ વાળાને તો કોણ લે? કંઈક નોકરી ધંધો કરવો હોય તો મજૂરી પછી આવી રીતના ખેતરમાં કરે તો ઠીક વાત એમ.
હા એ તો છે અને જોકે સરકાર એના પ્રયાસો કરી રહી છે પણ હવે કેવું છે કે થોડો બદલાવ તો તરત તો આવીઈ ના શકે એનો સમય તો લાગશે થોડો ઘણો.
હમ્મ.
બીજું શું કો?
સાચી વાત છે.
આ જોઓને ખરાબ ઉપર માં આપણેે શાજથી સુવું હોય તો કૂતરાઓ ના બળ છોકરા રમ તા હોય ધમ પછાડા કરતા હોય. આમાં શું સુઈએ આપણેે?
સાચી વાત છે.
હવે આ લોકોને વળી વળીને કેટલું વળવાનું આપડે.
ના ના ના કશું ના કહેવાય પારકા છોકરાને તો કેવું એટલે બહ મુશ્કેલ કામ પેલા તો કહી દેતા ત પણ અતાર માણસો જેટલામ બની ગયાને આમ ઝેરી ના કહી આમ થોડોક ખોચો પડે તો આવીને એવું વળી જાયને. કેની વાત નહી.
કેટલા ધમાલી છોકરાઓ છે ને કે કૂતરા શાંતિથી સૂતા હોય ને તે કૂતરાઓને પણ શાંતિથી સુવાના એને હળી કરી આવે.
સાચી વાત. જતા ની જનરેશન કે અલગ જ છે.
હા અને અત્યારના આપડે તો કેવા હતા આપડ હતા ને ત્યારે બીક લાગતા.
એક કુતરાથી વિઘને એટલા શાંત કોઈ ધમલ મસ્તી નહી તમે બીજાની શું મારી જ વાત કે હું નાની હતી ને લગભગ સાત છ સાત વર્ષથી તો મમ્મી અમે એકલા જ રેતા હતા પહેલેથી મમ્મી કંઈક બળ દુકાનમાં લેવા જવું હોય ફરિયા ની બળ તો મને ઘરમાં એટલું કઈ જાય કે બસ હું આવ હ બેટા તું અહી તો લગીને અહીંયા જ પ રહતા હું એજ જગ્યામાં મમ્મી પાછી આવી હોય ને તો હું એ જગ્યાએ બેઠેલી હોય બોલો. મમ્મી અતાર મને કે કે તમે લોકો લોકો હવે હતા અતારના છોકરા તો જોઈ એમ.
અરે નાના નાના બે બે વરષના છોકરાઓ છે આ નાના બીજાનું કુતરું શાંત રીતે સોતું હોય તો એની ઉપર આરોટ છે જાણે એનું ગાદી ના હોય. કા તો એના કાન ખેંચશે કા તો એને ઉભો છેને ઘોડે એની પર ચડી બેસશે.
આપણું આપણું દિમાગ એક કદમ ચાલે ને તે લોકોનું ચાર કદમ ચાલતું હોય.
હા.
અને અને એમનાથી મો. હોય ને તો એ લોકોને કશું એ જ નહી કે શું ગમે ત્યારે ફટાક દઈને જે એમના મનમાં આવ્યું એ કહી દે જ્યારે આપડે તો ચાર વાર વિચારતા હતા કે હું મને આવું કહીશ તો.
મોટાની સાવ બોલવાની હિંમત નથી મોટા સાવ બોલવાનું. ચરવાનું જ નહી આપ. આપે અને આ લોકો તો તરત. તો જમ તમે કઈ કીધું નહીિ કે તમને વળતો જવાબ આપ્યો નહી.
સાચી વાત સાચી વાત. પણ શું કરીએ એમના બા બાપ એમને ના શીખવાડે તો આપણે તો કોણ કેહેનારા.
એજ તો આ ખરાબ ઉપર કેટલી ઊંઘ આવે છે અને આ લોકો ધંપાછાડા કરે ઊંઘ ઉળી જાય.
હમ અને પાછું વેકેશન એટલે વેકેશન માં જ કશું કેવાય.
કશું જ કોઈ ના છોકરા ને આપડે કઈ. કહેવાય નહીં. એ જે કરતા હોય ને એ કરવા. દેવાયું એવું જ માનાય બાકી તો આવે બાજવા એમની મમ્મીઓ
છે પણ શું કરીએ
કઈ નઈ તમે સુઈ જાાવ થોડી વાર આરામ કર લો
હો હો એવું જ એવું જ સારું સારું ચ હા